હલો હા જય શ્રી કૃષ્ણ હમ કેમ છો?
હેલો
હલો અવાજ આવે છે?
હા હા આવે
હમ કેમ જો બસ જોઓ એકદમ મજામાં છે હો.
તબિયત પાણી સારા?
હા સારા તમે કેમ છો?
બસ સારું હો.
હમ હમણાં તો આ બધું વરસાદને ચાલુ થઈ ગયું છે તો છોકરાઓને લેવા મૂકવા જવામાં તકલીફ પડતી કેસે નય?
હા ઓ આજતો શુ બહુ વરસાદ છે.
હમ
અત્યાર સુધી નહતો આ જે આવ્યો તો ધોધ બાર આવ્યો બધે પાણી પાણી કરી ના
હા વરસાદ પહેલા કેતાતા કે આવે તો સારું જલ્દી બહુ મોડો વરસાદ છે બહુ મોડો વરસાદ છે. દુષ્કાળ પડશે ને આ બધું આ ખેતરોમાં બધા પાકને એવું બધું નહીં થાય ને એમ કેતા હતા પણ હવે અત્યારે જે શરૂઆત જ છે તો શરૂઆત માં જ તે બધાને આમ ધરો કરાવી દીધો ને એવી રીતનું છે એમ.
હા સુરતમાં તો બહુ વરસાદ છે. ત્યાં તો કેટલા દસ દસ બારી છે વધારે પડી ગયો તેવીશ તેવીશ ઈચ એટું કર
ઓહો તો તો બહુ જ વધારે કહેવાય.
હા એ કાલ કાલ નો તો ખુબ વરસાદ ચાલુ બધા ઘરમાં ઘરમાં
હમણાં તો અઠવાડિયાથી તો મુંબઈમાં બહ વરસાદ છે કાલે તો કક બધી ટ્રેન કક બ બંધ કરી દેવી પડી એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ આ બાજુ પેલું વસ વિરાર ભયંદર ને પાલઘર નાલા સોપર એ બધું છે ને ત્યાં તો બધું છે ને ટ્રેક ઉપર ઉપર પાણી આવી ગયું હતું એવો બધા મેસેજ આવતા હતા ન્યૂઝમાં એવું બધું હતું એમ કે ગુજરાત સાઈડથી ચાલીસ આ ગુજરાત સાઈડથી આવતી ચાલીસ ટ્રેન છે એ કેન્સલ કરી છે અને હા રવિવારે એક ટ્રેન આવી ને રવિવારે એક સાડા છ એ ભાવનગરથી એક ટ્રેન આવે છે.
ઈ સવારે આઠ વાગે બાંદ્રા પહોંચે એને બદલે સાત અ વાગે એ વિરાર માં જેને રોકી રાખી. અને રાત્રે બાર વાગે એટલે અઢાર કલાક લોકોને ત્યાં આગળ વિરાર સ્ટેશને તે કરવું પડ્યું. એટલું બધું વરસાદ અને પાણીને એવું બધું હતું કેમકે આગળ ટ્રેન જઈ શકે એવું કોઈ સ્કોપ જ નહોતો એટલે બધી જ ટ્રેનની લોકોએ ત્યાં ને ત્યાં રોકી રાખી હતી. એટલે માણસો આમ હેરાન થયા પણ એને કીધું કે રિસ્ક લેવું એના કરતા થોડીક રાહ જોવી ને એ વધારે સારું છે.
અચ્છા તકલીફ તો હેરાન થઈ જવા. કોકને આગળ જવાનું હોય કોકને ઘરે રાહ જોતા હોય. હ સમય ગમે એ હોય હેરાનગતિ
થઈ ગયા છે ને એટલે શું છે ફોનથી બધા એકબીજાના કોન્ટેક્ટમાં રહે વાત વાતચીત કર્યા કરે કે અહીયા છીએ. એટલે વાંધો ન આવે અને મેં એવું સાંભળ્યું કે એસી ટ્રેન હતી ને તો એસીમાં લોકોએ એસી એ બંધ કરી દીધું લાાઈટે બંધ કરી દીધી પણ એ કેમને ફટ ઓ સ્ટેશનની અંદર પ્લેટફોર્મમાં ટ્રેન ઉભી હતીહીને એટલે અ લોકો પ્લેટફોર્મની બહાર આમ ટ્રેનની બહાર અમે લોકો આવી શકતાને પ્લેટફોર્મમાં આટા મારતા ને પ્લેટફોર્મમાં બેસી ને એવું બધું કર અને આમાં બોરીવલી અંદેરીને એમ જવું હોય તો તે કોઈ લેવાઈ આવી શકે નહીં કોઈ ટેક્સી આવે નહી કેમકે બહુ જ બધી જગ્યાએ પાણી ભરાયેલ અત્યારે તો એના હિસાબે બે ત્રણ દિવસથી સ્કૂલે બંધ કરી દીધી છે. આ વખતે પાછો વરસાદ એવો છે ને કે પવનની સાથે વરસાદ છે તો શું થાય છે કે સાથે ઝાડે પડે છે બહુ બધી જગ્યા ઝાડ પડ્યા છે અઢીસો ત્રણસો જેટલા ઝાડ પડ્યા છે એમાં શું છે ઘણા માણસોને તે તકલીફ થાય છે. અને ફોર વ્હીલરને તો બહુ જ તકલીફ થઈ છે. કેમકે મોટા ભાગે બધા લોકો શું છે ઝાડ નીચે ગાડી પાર્ક કરતા હોય છે. તો બહુ બધી ગાડીઓને નુકસાન થઈ છે.
અહં અમદાવાદમાં તે વરસાદ અત્યાર સુધી નહતો.
હા
અમારા એક રિલેટિવસ રહે છે અમદાવાદ તો કેતા હતા કે ભાઈ અત્યાર સુધી વરસાદ જ નતો. અને આજે ચાલુ થયો તો હારો આવી ગયો.
હા હા
અને સુરતમાં તો ખુબ છે બે દિવસ થી સુરત ભાવનગર
હા હા
કોકોક કે અમરેલી માં તો ઘણો બધો આવી ગયો. અને નુકસાન ઘણું બધું કરી ગયા અમુક રસ્તા ને નુકસાન કરી દે ત્યારે તો એટલી બધી તકલીફ પડે જવા આવવાનું અમદાવાદમાં એ ટ્રાફિક તો ખુબ જમા થઈ જાય એટલે બધા માણસોને તે ખુબ તકલીફ પડે ને હેરાન ગતી થઈ જાય એમાં છોકરાઓને તેડવા મૂકવા સુવાની ઘણી તકલીફ પડે.
હા હા ના એટલે ભાવનગર જિલ્લા માં ને સાવરક કુંડલગ્નને એમ પણ બધે બહુ વરસાદ છે પેલો ભાવનગર જિલ્લાનો મહવા છે ને મોવા તાલુકો છે ત્યાં આગળ બહુ ઘોડાપુર આવી ગયું છે ત્યાં લગભગ કઈક બાર થી ચૌદ ઇંચ વરસાદ એક જ દિવસમાં પડ્યો. તો ત્યાં આગળ બહુ છે પછી આ સાવરકુંડલા સાઈડ અમારે એક રિલેટિવ છે ને એ લોકો હમણાં કંઈક કામથી ભાવનગર આવેલા તો એ લોકો વાત કરતા હતા કે જ્યાં જવઓ ત્યાં એટલે અમરેલી જિલ્લામાં બધી જ જગ્યાએ ફૂલ વરસાદ છે ખેતરો કે ધોવાઈ ગયા છે. ખેતરોમાં બ બે ફૂટ પાણી ભરાઈ ગયા છે એટલે પછી પાક ની તો શું વાત જ કરવી એ. એટલે ખેડૂત ધો બધો પાક ધોવાય જાય. એટલે ખેડૂતો રાજી વરસાદ આવ્યો ત્યારે રાજી થયા પણ પછી વધારે વરસાદ આવે એટલે એને પણ એમ થાય ને કે આટલી બધી આપડે આખા વર્ષની મહેનત કરી છે તો ઈ એની ખરી ગયું એવું થાય ને?
હમ હમ હમ પેલા રાહ જોઈને આપડે બેઠ થ પછી હવે હવે લગભગ મોટા ભાગે એવું થઈ ગયું છે આ ઝાડવા બધે કાપવા મંડ્યા અને હવે ન જ્યાં ન હોય ત્યાં વરસાદ હાવ ન હોય અને જ્યાં આવે ત્યાં જળબંબાકાર. એક દરેક ચોમાસા એ લગભગ બે ત્રણ જગ્યા તો એવી હોય જ કે જ્યાં ધનતપણત કર નાખે એમ નુકસાન ખુબ પહોંચાડી દે એમ.
હમ હમ હમ હમ.
એક જ વાર આમ માપનો અમુક જગ્યાએ વરસાદ પડે બાકી બે જગ્યા તો એવી હોય જ છે કે જ્યાં આગળ વધારે પડતું નુકસાન કરી નાખે. જ્યાં આવે ત્યાં આભ ફાટી જાય એવું થઈ ગયું છે હવે.
કેરલામાંય એવું થું ને વરસાદ ની શરૂઆત કેરલા માંથી થાય છે. તો ત્યાં તે શરૂઆતમાં કેટલો બધો વરસાદ આવી ગયો છે એટલે આ વખતે વરસાદ વરસાદ મોડો છે પણ શરૂઆત તેને એકદમ આમ ધમધોકાર. કરી છે ધૂમધડાકા સાથે કરી છે એટલે બહુ જ વરસાદ છે બધી જ જગ્યાએ. તો અમારે તો શું છે પછી સ્કૂલમાં રજા ને એવું રાખી દીધું ઓફિસ ને એવું ચાલુ છે. પણ પછી સ્કૂલ માં કેમ કે છોકરાઓને આપડે લેવા મૂક જવાના હોય કે નાના છોકરા હોય તો ક્યારેક સ્કૂલ માં કઈક પ્રોબ્લેમ એ થઈ જાય ને. કેને રસ્તામાં બધ જગ્યાએ પાણી ભરેલા હોય તો, આપડે પછી એને કેવી રીતે લેવા મૂકવા જવા? ટીચર ને ચિંતા પેરેન્ટસ ની ચિંતા બધાને ચિંતા રહે ને.
અમદાવાદમાં અમુક જગ્યાએ તો વરસાદ થોડોક. પડે ને એક દોઢ કલાક બે કલાક એટલે કે આ વખતેમા છે ટ્વિન્સ છે. કે અમુક એરિયામાં મણિનગર છે એવા એરિયામાં તો બધું પાણી ભરાઈ જાય ને કે તમારે એક દોઢ કલાક થી વધારે આવે ને એટલે ત્યાં પાણી ભરાઈ જ ગયા હોય ગોઠણ સુધીમાં પછી. બાળકોને જતા સ્કૂલ ટ્યુશન ત્યા હોય. તો આવા જવામાં બહુ પ્રોબ્લેમ રહે તો ગાડી ક્યાંય મૂકવી પડે અને પછી ત્યાં ચાલીને લેવા જાવું પડે બાળક ને તે હારો હાર ગોઠણ સુધી ના બેથી વધારે જેવો વરસાદ. એઈ રીતે લાવવું પડે બાળક ને એમ. અને હવે તો કોક વાર તો.
પાણી ભરાયેલા હોય તો ગાડી એ બંધ થઈ જવાની ને.
હા એટલે ગાડી આગળ પછી જાય જાય જ નહી આગળ એટલે ગાડી બંધ જ થઈ જાય. એટલે અ એક બે વાર તો એવું કરું પયું હતું કે ગાડી આગડ મૂકી દીધી. અને પછી ચાલીને ગયા હવે ચાલવા ચાલીને જવામાં હું થાય કે તમારા પોગળી જઝંડી ન હોય.
હમ હમ હમ હમ.
બાળકની રીતે નાનું હોય તો હોયને એવી રીતે ગોઠણ પેર એટ પાણીમાં ચાલ આવી ને ચલાવી ને જ લાવવા પડે.
હમ હમ હમ.
જેથી બહુ તકલીફ પડે એમ.
હમ હમ આ તો ઠીક બાળક હેલ્ધી હોય ને તો બીમારેય પડી જાય.
હમ અને પાછો ઉપર વરસાદ તો ચાલુ જ હોય પાછો.
હમ હમ હમ.
એટલે હવે તો કોકવાર તો એમ થાય કે એક દોઢ બે કલાક થી વધારે વરસાદ આવે ને. એટલે બાળકને ઘર ભેગું જ કર દેવુ.
હમ હમ હમ હમ
કારણ કે ધોધમાર દોઢ એક કલાક વરસાદ આવે ને એટલે લગભગ પાણી ભરાય જાય. હોય છે જનરલ એરિયામાં નાનું ગામ હોય કે મોટું ગામ હોય.
એટલે આમ તો સ્ટેટ ગવર્મેન્ટ છે ને એ લોકો જાગૃત થઈ ગયા છે. કે જ્યારે રેડ એલર્ટને હોય ને ત્યારે સ્કૂલમાં રજા એ લોકો ડિકલેર જ કરી દે છે. એટલે જેથી કરીને છે ને બધ ધા સેફ રે અને ટ્રાફિક એ થોડા રસ્તાઓ બધા પર ઓછો રહે એટલે માણસને નુકશાન નો થાય. બાકી જે સિટીમાં જે બીજું કઈ થાય એનો વાંધો નહી ઝાડ ને એવું બધું તો આપડે જે ઝાડ વાવતા નથી એટલે આ વરસાદ લેટ થાય છે. પણ હા એના હિસાબે થોડું એવું બધું થયા કરે છે.
ના આવે ત્યા વરસાદ શરૂ થઇ જાય એમાં બાળકોને ફાયદો. થઈ જાય ઘડીક વાર બાળકો ખુશ થઈ જાય આપડે એમ કેક આજ તાર રજા
હા
એટલે ક્યારેક તો વરસાદ એમ થાય મમ્મી આજે વરસાદ બઉ આવે એવું લાગે છે તો આજ નથ જાવ એટલે પરાણે મોકલવા પડે. ક્યારેક એમ થાય કે ભાઈ હવે ઈ તો આવશે તો દેખાસે જાય ભલે અંધારે લો ર આવે તો તું તમ તાર નઈ જા
હા બ હા છોકરાઓ પછી રૂટીન લાઈફથી ને રજા મળે તો રાજી થઈ જાય છે હ પેલા તો અમે નાના હતા ને ત્યારે પેલા વરસાદમાં તો નાહવા માટે બહાર નીકળતા ત્યારે બહુ મજા આવતી. પેલી જે માટીની સુગંધ હોય એનો તો એહેસાસ જ અલગ છે અને પાછું એમાં નાહવાની બહુ મજા આવે. અને પેલા તો કેતા ને કે ગરમી જાય અને જે પેલો વરસાદ આવે તો શરીરમાં અળાઈ ને એવું બધું થઈ ગયું હોય છે તો એ પેલા વરસાદમાં નાવ એટલે તમારા શરીરમાં શું છે ઠંડક પ્રસરી જાય. તો અળાઈને એવું કઈ થયું હોય તો એમાં રાહત થઈ જાય છે.
હવે તો બધાને આમ બધા ના મમ્મી ને એમ થાય કે ભાઈ બીમાર પડશે હવે આપડો થોડોક ઓલું એ થઈ ગયું કાણ કે એકદમ આવે ને પેલા તો હું છે કે આમ તો બધું હવે તો ચોટી પડે તે ચોટી જ પડે વરસાદ તૂટી જ પડે એટલે આપણને એમ થાય કે પાછળ બાળકો માંદા પડે
હા હા હા હા
એટલે પેલા જેવી જે મજા હતી વરસાદની, ઈ જતી રહી. ને આવી રીતે ક્યારેક તૂટી પડે ને ક્યારેક નો હોય ક્યાં જરાય ન હોય
ન હોય હા હા હા ઠીક છે તમારી સાથે થોડીક વરસાદની ને ચોમાસાની ની વાત કરી તો સારું લાગ્યું થોડુંક જાણવાનું સરસ મળ્યું કે ક્યાં આગળ કેટલો વરસાદ છે તો હા તો ફરી વખત આપણે કોઈક નવા ટોપિક સાથે મળશું આવજો જય શ્રી કૃષ્ણ.
જય સી